હલો.
હાલો.
હા આવે છે મારો અવાજ બરાબર?
બિલકુલ બિલકુલ મારો અવાજ
હા આવે, તો કેમનું જમી લીધું?
હા હમણાં થોડો ટાઈમ થયો.
તો આા તો એક સારસ મજાનો વિષય મળ્યો છે કે દૈનિક જીવનનો ખોરાક.
બરોબર હા ખોરાક.
હા આ વિશે દરેક માણસમાં. જીવન સાથે જોડાયેલો છે.
બરોબર અને આ ખોરાક વગર નું જીવન. ની કલ્પના આપણે કરી જ ન શકીએ. ખોરાક શરીરને તાકાત આપે છે અને મનને પણ. તાજગી આપફલ.
એકદમ સાચી વાત કહી તમે. દૈનિક જીવનમાં સવારથી રાત સુધી. અનેક વખત ખોરાક લેવામાં આવે છે.
બિલકુલ બિલકુલ સવારનોો નાસ્તો દિવસની સારી. જરૂઆત મનેય છે. તે શરીરને ઊંચા આપે છે.
બિલકુલ બિલકુલ નાસ્તામાં ઘણા પ્રકારની વસ્તુઓ. લઈ શકાય જેમ કે દૂધ. રોટલી શાકભાજી ફલ અને અનાજ.
ખરેખર જેટલાક. લોકો તો સવારમાં હલકો નાસ્તો કરે છે અને કેટલાક લોકો. ભરપૂર નાસ્તો કરે છે
બિલકુલ અને બપોરનું ભોજન પણ ઘણું મહત્વ ધરાવે છે.
જેમ કે બપોરના ભોજનમાં રોટલી શાક દાલ ભાત અને સલાડ નો. સમાવેશ તત્વ હોય છે.
બિલકુલ ને સરાક સલાન આપણા શરીર માટે બહ હ જવાબદારી નિભાવે છે ને તેમાં તેમાં પણ કાકડી ટામેટા. ગાજર અને બીટ નો ઉપયોગ પણ બહુ થાય છે.
બરોબર જેમકે દાળ અને કઠોળ શરીરને જરૂરી પોષણ આપે. અચ્છા.
હ. એ દૂધ માંથી બનતા પદાર્થો પણ બહ ખુબ જ ઉપયોગી.
બરોબર અને, દહી છાસ અને પનીર જેવી પદાર્થો. ઘણા લોકોને રોજિંદગી ભોજનમાં સામેલ કરે છે.
બિલકુલ સાંજે હડકો નાસ્તો પણ. લેવાની એક પરંપરા જોવા મળે છે.
ખરેખર સાચના. નાસ્તામાં ફલ સિંગ ચણા અવા મકાઈ લઈ શકાય આપ. ાલે.
બિલકુલ અને રાતનું ભોજન. ઓછું અને સરળ હોવું જોઈએ એમ ઘણા લોકો કહે છે.
એ એકદમ સાચી વાત છે રાત્રે વધુ ભોજન લેવા દઈ. પાચન પ્રક્રિયા પર અસર થઈ શકે છે.
બિલકુલ અને ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી. તે શરીરનો વિકાસ માટે પણ જરૂરી છે.
બરોબર જેમ કે બાળકો માટે. પોશક ખોરાક ખૂબ જ જરૂરી મને છે.
અને બાળકો માટે પોશાક ખોરાક ખૂબ જરૂરી બને છે એ વાત તો તમે કીધી એ બરાબર છે પણ વૃદ્ધ લોકો માટે પણ સરલ અને પચત હોય છે
બરોબર અને ઋતુ પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરવો એકદમ ઉપયોગી છે
બિલકુલ અને નરમ તરબૂજ કાકડી અને છાસ જેવી વસ્તુ વધુ લેવામાં આવે
બિલકુલ બિલકુલ એમ કે શિયાળામાં અદદ અને પાથરી અને ક ઉુંદર માંથી બનતી પદાર્થો એ લેવી જોઈએ
એકદમ સાચી વાત કહી ત એને વરસાદની ઋતુમાં સ્વચ્છતા પરવું ખાસ ધ્યાન આપવું જોઈએ
ખરેખર જેમ કે બહારનું ખુલ્લું ભોજન વરસાદમાં જલ્દી બગડી જાય છે
અને ઘરનું તાજું ભોજન બહુ સદાય ઉત્તમ મનાય છે
એકદમ સાચી વાત છે અને તાજા શાકભાજીને પેલો શરીરને વિટામિન આવે છે
બિલકુલ અને તેમાં વિટામિનમાં જોઈ શકાય કે એ બી સી અને ડી શરીર માટે ખૂબ બ જ જરૂરી હોય છે
બિલકુલ બિલકુલ જેમ કે ખોરાકમાં સંતુલન હોવું એ ખુબ જ મહત્વનું છે હ
ખરેખર અને ફક્ત એક જ પ્રકારનું ભોજન લેવું યોગ્ય નથી
જેમ કે આપડે અનાજ કઠોળ શાકભાજી ફલઅને દૂધનો યોગ્ય મેટ એમાં હોવો જ જોઈએ ભોજનમાં
ખરેખર સાચી વાત કીધી તમે અને પાણી પણ રોજિંદી જીવનનું એ ખૂબ જ જરૂરી વસ્તુ છે
બરોબર જેમ કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર સારી રીતે કામ કરે છે
બિલકુલ વધુ મીઠું અઠવા વધુ સક્કર લેવું એ જરૂરી નથી.
બરાબર એકદમ સાચી વાત છે. વધુ તળેલુ ભોજન મર્યાદિત માત્રા માં લેવું જ જોઈએ આપડે.
ખરે ખરે અને આજકાલ તૈયાર મળતા પદાર્થોનો ઉપયોગ બહુ ઘણો વધી ગયો છે. હ
બરોબર અને ઘરે બનાવેલું ભોજન સ્વચ્છતા અને ગુણવત્તા વધુ એમાં જોવા મળે છે.
ખરેખર ને ખોરાકને ધીમે ધીમે ચાવીને જમવું જોઈએ.
એકદમ સાચી વાત છે. તમારી જલ્દી જલ્દી જમવાથી પાચનમાં મુશ્કેલી થઈ શકે છે.
અને ભોજન કરતા પહેલા હાથ ધોવા પણ એક સારી આદત છે.
ખરેખર જેમ કે ભોજન પછી પણ સ્વચ્છતા જાળવવી. એ મીચું જા આપ
બિલકુલ અને દૈનિક જીવનનો ખોરાક માત્ર શરીરને નહીં. પણ સમાજને પણ જોડે છે.
બરોબર એકદમ સાચી વાત છે. તમારી તહેવારો લગ્ન અને અન્ય પ્રસંગોમાં પણ વિવિધ ખોરાકની પરંપરા જોવા મળે છે. આપણને
બિલકુલ અને આ રીતે તમે જોઈ શકો કે ખોરાક આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
અને સારો ખોરાક તંદુરસ્ત અને સક્રિય જીવન તરફ લઈ જાય છે. આપ આપને
બિલકુલ સાચી વાત કહી તમે વાત આપડે જે પાછલી વાત કરી કે દૈનિક જીવનના ખોરાકનું મહત્વ સમજાયું હતું પણ હવે આપણે અન્ય મૂડો પર વાત કરીએ
હા બિલકુલ બિલકુલ ખોરાક અને સંસ્કૃતિ વચ્ચે પણ ગેહરો સંબંધ છે. જોવા મળે છે.
બિલકુલ અને વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ ભોજન પદ્ધતિ હોય છે.
જેમ કે કેટલાક પ્રદેશોમાં ઘણું બધું વપરાય છે. તો કેટલાક પરદેશોમાં ચોખા વધુ વપરાય છે.
ખરેખર ને ગુજરાતમાં તો તમે જોઈ શકો કે રોટલી શાક દાળ અને ભાત નો રોદીગી જીવનમાં ઉપયોગ થાય છે.
હા અને કેટલાક,
ઘરોમાં બાજરીનો રોટલો પણ નિયમિત રીતે બનાવવા માં આવે છે.
બિલકુલ અને બાજરી આપણા શરીર માટે ગરમી આપે છે. અને પોષણ પણ બહુ પૂરું પાડે છે.
બિલકુલ એકદમ સાચી વાત છે. અને જોઈ શકો કે જુવાર, મકાઈ અને રાગી પણ ઉપયોગી અનાજ છે.
બિલકુલ ના કઠોળ ની વાત કરીએ તો મગ. ચણા, વટાણા અને તુવેર નો ઉપયોગ બહુ ઘણો થાય છે.
હા અને કઠોળ માંથી પ્રોટીન મળે છે જે શરીરને વિકાસમાં મદદ કરે
બિલકુલ અને ફલોનું પણ રોજિંગી જીવનમાં બહુ ખાસ સ્થણ હોય છે
બિલકુલ બિલકુલ જેમ કે કેરા સફરજન સંતરા પયયા અને જામફર ઘણા લોકો ખાય છે
બિલકુલ ને ઋતુ પ્રમાણે મળતા ફલો લેવાથી વધારે લાભ મળે છે
એકદમ ખરેખર તાજા ફલોમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે
બિલકુલ અને સબ્જી પણ ઘણા પ્રકારની હોય છે
બરોબર છે એમ છે ભીંડા રીંગણ બટાકા દૂધી અને તૂરિયા રોજિંદગી જિંદગીમાં જોવા મળે છે
ખરે ખર અને લીલા શાક પણ બહુ ઘણા ઉપયોગી હોય છે
બિલકુલ એકદમ સાચી વાત છે જેમ કે મેથી પાલક અને સુવા શરીરને ઘણા ઉષક તત્વો આવે છે
ખરેખર ને કેટલાક લોકો હતો અંકુરીત દાના પણ ભોજનમાં સામેલ કરે છે
બરોબર જેમ કે અંકુરિત મગને જણા સરળ રીતે તૈયાર કરી શકાય છે
ખરેખર અને ઘરના ભોજનમાં બનાવટી વખત સ્વચ્છતાનું પણ બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે
બિલકુલ બિલકુલ જેમ જે શાકભાજી અને ફલોને સારી રીતે જોવા જોઈએ આપણે
બિલકુલ બિલકુલ હ આપણેે જે વાત કરી દૈનિક જીવનનો ખોરાક વિશે મને ખૂબ જ ગમ્યું
બરોબર બહુ સરસ વિષય હતો આગળ બી આપણે બીજા વિષય પર વાત કરીશું
ના ના ચોક્કસ ચોક્કસ જરૂરથી કરી શકો ચાલો
હા